હ
કેમ છો મજામાં તમે કેમ છો
હું પણ મસ્ત મજામાં તો મેં તમને આજે છે ને અ પેલું ટેકનોલોજી આજકાલનો તમે સમયમાં જોઈ જ રહ્યા છે કે ટેકનોલોજી નો ઉપયોગ આપણે કેટલા કરી રહ્યા છે તો મેં છે ને તમને આજે ટેકનોલોજી નો ઉપયોગ તો વિશે સમય આપો આપણે સામાન્ય જીવનમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ ને એના વિશે હું તમને જણાવું ને તો આપણે જાણીએ છીએ તમને ખબર જ છે કે આપણે સવારે આંખ ખુલે ત્યારે સૌથી પહેલા આપને કઈ વસ્તુ ગમે તમે સાચું કહો તો આપણને નેવું ટકાના જવાબ કયા જશે અને હું પણ ક્યારે વિચારી શું આપણે ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું સાધન આપણા આખા દિવસને એવી કેવી રીતે ચલાવે છે આજે મા આજે મારી તમારી સાથે કોઈ વિજ્ઞાન ના કોઈ મોટા નિયમોની વાત નથી કરવી પણ આપણા સવારથી આપણે આપણા સવારથી સાંજ સુધીના સામાન્ય જીવનમાં ટેકનોલોજી કેવી રીતે વણાઈ ગઈ છે તેના વિશે સહજ ચર્ચા કરવી છે જરા વિચારો કે ઉઠવા માટે લોકો પક્ષીઓનો અવાજ સાંભળતા કે ઘરે ઘરના વડીલો આપણને જગાડતા પણ આજે આપણને જગાડવાનું એક કામ અ ડિજિટલ અલામ કરે છે ત્યાંથી જ આપણે ટેકનોલોજી ની સફર શરૂ થાય છે રસોડામાં જઈએ તો ચા બનાવવા થી લઈને ગીઝરમાં પાણી ગરમ કરવા સુધીની સુધી બધે જ મશીનો મશીનો આપણું કામ સરળ બનાવી રહ્યા છે આ બધું એટલું સહજ બની ગયું છે ને જ્યા
સુધી લાઈટ જાયને ત્યા સુધી આપણે આપણે એસાશ નહી થતો કે
આપણે કેટલા નિર્ભર બની ગયા છીએ શું તમારા ઘરે પણ આવો ક્યારેય ક્યારેય સવારે લાાઈટ જાય તો ત્યારે એવું લાગે કે જાણે આખી થોભી ગઈ હોય ચોક્કસ કોઈ એવું થતું જ હશે અને આગળ વધીએ તો આપણું, આપણું ભણતર ભણતર અને આપણી નોકરી દરેક ના હાથમાં લેપટોપ કે ટેબ્લેટ કે ફોન હોય જ છે. એક સમય એવો હતો કે જયારે હોમવર્ક કરવા માટે કે કોઈ સવાલ નો જવાબ શોધવા માટે લાયબ્રેરીમાં જવા પડતું. કલાકો સુધી પુસ્તકોના પાના ફેરવવા પડતા. આજ જે શું પરિસ્થિતિ ગૂગલ પર કોઈ ઇ ગૂગલ પર એક ક્લિક કરો તો દુનિયાભર નુ જ્ઞાન ને હાજર, અહી મ મને એક પ્રશ્ન થાય છે. આટલી બધી માહિતી આપણી પાસે છે. છતાં શું આપણા બાળકો ખરેખર પહેલા કરતા વધુ જ્ઞાન મેળવી રહ્યા છે? કે પછી નકલ કરવા કરતા શીખી રહ્યા છે. આ વિચાર આરવા જેવી બાબત છે. ટેકનોલોજી એ આપણને માહિતી આપી છે. પણ ના જવણ ન સમજણ તો આપણને જાતે જ કેળવવી પડશે. અને તોશું તમે પણ આવી રીતે આના વિશે મને કઈ વધારે માહિતી આપી શકો છો? સામાન્ય જીવનમાં આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છે? તમે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કર અચ્છા મને જા
હા હું તમને મારા અનુભવ જણાવું છું. કે સામાન્ય જીવનમાં ની ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરીએ છે આપ આપણું જીવન ખૂબ જ સરળ અને ઝડપી અને અનુ કુળ બનાવી દે છે ટેકનોલોજી. ટેકનોલોજી આપણા માટે વરદાનરૂપ પણ છે. અને સાપ પણ બની જાય છે એમ. સવારથી સાંજ સુધીમાં આપણે અગણિત ટેકનોલોજ જી નો ઉપયો કરીએ છીએ એમ તેમાં જે તમને કહો ને સ્માર્ટફોન. આજના સમયમાં તમે જોયું જ હશે કે, એવું કોઈ વ્યક્તિ ભાગ્ય જ જોવા મળશે કે જેની પાસે સ્માર્ટફોન ન હોય. લોકો ઘરે બેઠા બેઠા પોતાના પરિજનો સાથે મિત્રો સાથે વાત કરે છે. વિડીયો કોલ કરે છે. ચેટ કરે છે. કોઈ પણ ઘરે બેઠો બેઠું ઓફિસ વર્ક પણ કરે છે એમ અને એ લોકો નુ કામ પણ ખુબ જ સરળ થી થઈ જાય છે એમ. એમાં હું જોયું છે તો, મોટાભાગે ઓનલાઈન કામો જોવા મળે છે એમ. ઓનલાઈન ટ્રાન્ઝેક ક્ષણ પણ હમણાં તો જોવા મળે છે. જેથી બેંકોની લાઈનમાં આપને ઉભા રહેવા નથી પડતું. સોશિયલ મીડિયા અને ઈમેલ વોટ્સઅપ અત ને જીમેલ જેવા પ્લેટફોર્મ ઉ પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને ને વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી આપલે સેકન્ડોમાં કરી શકાય છે. બીજું કહું ને તો દૈનિક વ્યવહારમાં નાણા રી માટે હું કહું તમને કે ડિજિટલ પેમેન્ટ તમે સાંભળ્યું જ હશે કે ડિજિટલ પેમેન્ટ હમણાં તો આવી ગયું છે. બધી જ જગ્યાએ ડિજિટલ પેમેન્ટ જોવા મળે છે. જેના કારણે એ ફાયદો એમાં એવો થયો છે. કે આપણે કોઈ ભી લાઈન માં રેવાનું ઝંઝટ નથી કરવી પડતી પૈસા લેવા માટે કે દુકાન માં પણ આપણે ગૂગલ પે કરી શકે છે. ફોન પે જેવા માધ્યમો આવી ગયા છે. જેના થી આપડે ઓન ઓનલાઇન ટ્રાઝશન કરી શકી કોઈ પણ આપ પાહે ઈમરજન્સી હોય તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છે. ઓનલાઈન શોપિંગ કરવું હોય તો આપણે ઘરે બેઠા બેઠા કરી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા કરિયાણું, કપડા અન્ય જરૂરી ચીજ વસ્ તો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ પરથી મંગાવી શકાય છે. આપણે ઓનલાઈન ક્લાસીસની વાત કરીએ તો આ ટેકનોલોજીનો ઉપયોગ ઓનલાઈન ક્લાસીસમાં પણ જોવા મળે છે. છે. તે લોકો ઘરે બેઠ બેઠા બેઠા ઓનલાઈન શિક્ષણ મેળ વી રહ્યા છે ઇન્ટરનેટની મદદથી થી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા ડિજિટલ લાાયબ્રેરી અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ ઉપરથી કોઈપણ વિષયની સર સરળતાથી શીખી રહ્યા છે. એ લોકોનું બહાર જવું નથી પડતું અને એ લોકોના ટાઈમ મુજબ એ લોકો શીખ લખી રહ્યા છે. તો એ લોકોનો ટાઈમ જે પણ બચ્યો હોય એ લોકો આ આખો દિવસ કામમાં હોય છતાં સાંજના ટાઈમે એ લોકોને જેટલો પણ ટાઈમ મળે છે. એમાં એ લોકો ઓનલાઈન ક્લાસ લઈ લે છે અને એનો પગ સદઉપયોગ કરે છે. સર કરની યોજનાઓ વિશ શે કહું તો એમાં પણ આરોગ્ય રે રિલેટેડ કહું કે તેમાં બી ઘર બેઠા બેઠા કોઈ વ્યક્તિ હોય જે એકલું રહેતું હોય અને એમને દવા જોઈતી હોય તો એ ડોક્ટરના સાથે મુલાકાત ફોન પર મુલાકાત કરીએ શકીએ છે અને એને એડવાઈસ મેળવી શકે છે. એમ સાથે સાથે હમણાં મેં જોયું છે તો દવાઓ પણ ડિલિવર કરે છે ઘરે તો જે પણ વૃદ્ધ હોય છે જે દવા લેવા માટે બજારમાં નહી જઈ સકતા હોય મેડિકલ સુધી નહી જઈ સકતા હોય તો એ લોકોને ઘરે બે ઠા બેઠા પણ ઓનલાઈન મળી જાય છે. તમારે શું કેહેવું છે એના વિશે?
હા ચોક્કસ તમે જે વાત કરી એ ખૂબ જ સરસ વાત કરી અને અ તમે જે પેલી જે સ્ટડીને
કયારે યુઝ કરી રહ્યા છે એ એ ઘણી ખરી ખુબ જ સારી વાત છે પરંતુ તમે જોઈ જ રહ્યા છે કે એની સાથે સાથે હ હવે આપણે વાત કરીએ તો સંબંધો અને વાતચીત પહેલાના સમયમાં દૂર રહેતા સગ સગા સંબંધીઓ અપ પત્ર લખતા અને જે અઠવાડિયા સુધી પહોંચતા અ જે અઠવાડિયા સુધી પહોંચતા અ પહોંચી જતા હતા પછી ડેડ લાઇન ફોન આવ્યા અને હવે એ વિડીયો કોલ આજે તે દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે પણ આપણે એવી રીતે વાત કરી છે અ વાત કરી શકીએ છીએ કે જાણે આપણી સામે જ બેઠી છે દીકરો કે દીકરી વિદેશ ભણવા ગયા હોય તો માય મા બાપ રોજ તેનો ચહેરો જોઈ શકે છે આ ટેકનોલોજીનો મોટો આશીર્વાદ છે પણ આ પણ આજને પણ આ સિક્કાની બીજી બાજુઓ જુઓ જુઓ તો આજે આપણે દૂર બેઠેલા લોકોને નજીક આવી ગયા છીએ પણ જયારે આપણે આ બાજુમાં બેઠા હોય તેમનાથી દૂર ગઈ દૂર થઈ ગયા છે તમે કઈ કોઈ રેસ્ટોરમાં કે લગ્નન પ્ર પ્રસંગમાં જોઈએ છે એક ટેબલ પર ચાર મિત્રો બેઠા હશે પણ ચારેય મિત્રો પોતપોતાના ફોનમાં વ્યસ્ત હશે શું તમને તમને નથી લાગતું કે આપણે ડિજિટલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણે સાચી મુલાકાતો અને આનંદ ભૂલી ગયા છે કમાણી અને નાણાકીય વ્યવહારોની વાત કરીએ તો છેલ્લા થોડાક વર્ષોમાં આપણા ખિસ્સામાં પાકીટ ગાયબ થઈ ગયું અને હવે તેની જગ્યાએ તમે જણાવ્યું એ પ્રમાણે મોબાઈલ ડિજિટલ વો લેટ થઈ ગયુ શાકભાજી વાળા લારી થી લઈને મોલ સુધી માત્ર એક ક્યુ આર કોડ સ્કેન કરો તો પૈસા ચૂકવાઈ જાય બેંકોની લાઈનમાં હવે ઉભું રહેવાની જરૂરત નથી પડતું હવે એ બધું ભૂતકાળ બની ગયું. આનાથી આપણો સમય બહુ બચ્યો પણ સાથે જ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે પણ આજે આજે જે ઓનલાઈન ના સીક‌ અ કિસ્સાઓ વધ્યા છે તેના કારણે એક અજાણ્યો ફોન આવે અને એક નાની ક્લિક પર આપની આખી જિંદગીની મૂડી સાફ થઈ જાય છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી એટલી જરૂરી છે જેટલી રસ્તા પર ગાડી ચલાવતી વખતે રાખવી પડે છે અને અતંમાં તો બસ એટલું જ કહું અ કે ટેકનોલોજી એક તો બહુ સારો બહુ સારું છે પરંતુ અ પરંતુ તે આપણે પણ બહુ બહુ ખરાબ માલિક છે જો આપણે તેનો ઉપયોગ આપણા જીવનને સહેલું બનાવવા માટે કરુંશું. તો તે આશીર્વાદ છે પણ આપણે તેને ગુલા તેના આપણે ગુલામ બનીશું આપણો સમય આપણા સંબંધો અને આપણું સ્વાસ્થ્ય તેની પાછળ સમમી દઈશું તો તે એક અભિશાપ બનીશે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો કરવાનો ટેકનોલોજીને પણ ટેકનોલોજીને આપણો ઉપયોગ નથી કરવાનો આપણે ટેકનોલોજીનોો ઉપયોગ કરવાનો પણ ટેકનોલોજી આપણો ઉપયોગ નથી કરવાનો તો ચાલો બેન તમારી જોડે વાત કરીને મને ટેકનોલોજી વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો આવા જ કોઈ ટોપિક સાથે આપણે પાછા મળીશું.
પાછા મળીશું આવજો. થેંક્યું.